ઓ
હાાઈ હું મજામાં છું તું કેમ છે?
પણ મજામાં છું. આજે કોલેજમાં ગ્રામ વિકાસ વિષય પર પ્રોજેક્ટ મળ્યો છે વિચાર્યું કે તારા સાથે વાત કરું.
હા બહુ સરસ વિષય છે ગામનો વિકાસ એટલે દેશનો વિકાસ.
હા કારણ કે આપણા દેશમાં હજુ પણ ઘણા લોકો ગામમાં રહે છે. જો ગામ આગળ વધશે તો આખો દેશ આગળ વધશે.
એકદમ સાચું મારા મતે તો ગામનો વિકાસ શરૂઆતથી શિક્ષણ થવી જોઈએ.
એ કેવી રીતે?
જો ગામમાં બાળકો સારી રીતે ભણશે તો તેઓ ભવિષ્યમાં સારી નોકરી મેળવી શકે અથવા પોતાના વ્યવસાય શરૂ કરી શકે શિક્ષિત લોકો સમાજમાં સારા નિર્ણય લઈ શકે.
હા અને ઘણા ગામમાં હજુ પણ છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તક મળતી નથી.
સાચું દરેક માતા માતા પિતાએ દીકરા અને દીકરીને સમાન શિક્ષણ આપવું જોઈએ.
આજે ડિજિટલ પણ સમયની શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ.
હા જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ વિડીયો અને નવી માહિતી મેળવી શકે.
શિક્ષણ પછી આરોગ્યની વાત કરીએ. ઘણા ગામોમાં લોકોને સારવાર મળતું નથી. તે માટે તે લોકો શહેરમાં જાય છે.
ગામમાં સારી હોસ્પિટલ, દવાખાના અને એમ્બ્યુલન્સની સુવિધાઓ હોવી જોઈએ જેથી ગામમાં સેવાઓ પૂરતી રહે.
નિયમિત આરોગ્ય કેમ્પ પણ થવો જોઈએ ગામમાં.
ખાસ કરીને બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે આરોગ્યની તપાસ માટે જરૂરી સેવાઓ અને દવાખાનાઓ હોવા આવશ્યક છે.
સ્વચ્છતા પણ આરોગ્ય સાથે જોડાયેલું છે.
બિલકુલ જો ગામમાં ગંદકી હશે તો મચ્છર અને બીમારીઓ પેદા થશે તેથી સ્વચ્છતા જરૂરી છે.
દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ અને લોકો તેના ઉપયોગ કરે તે માટે જાગૃતિ લાવવી જોઈએ.
અને સાથે સાથે કચરો રસ્તા પર ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખે જેથી ગંદકી અને બીમારીઓ ન ફેલે.
ચાલ હવે પાણીની વાત કરીએ ઉનાળામાં ઘણા ગામોમાં પાણીની તકલીફ થાય છે.
હા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ જેથી ચેકડેમ અને તળાવો બનાવી શકાય અને પાણી બચાવી શકાય અને પાણીનો પૂરતો ઉપયોગ કરી શકાય.
લોકો પણ પાણીનો બગાડ ન કરે એ મહત્વ છે.
સાચું પાણી વગર જીવી શકાય નહીં પાણી વગર જીવન અશક્ય છે.
હા પાણી તો જોઈએ જીવવા માટે પાણી નઈ તો કઈ નહી. હવે ખેતીની વાત કરીએ ખેડૂતો ગામની આર્થિક વ્યવસ્થાનો આધાર છે.
ખેડૂતોને આ એથી ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ આપવી જોઈએ જેથી તેઓ સારી અને વધુ ખેતીથી આવક પ્રાપ્ત કરે અને વિકાસ થાય ગામનો
હા ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિન્કલર જેવી પદ્ધતિઓ પણ બચાવી શકાય.
પાણી બચાવ શકાય એથી માટે અને અને સારી ગુણવત્તાના બીજ તથા ખા
હા ખેડૂતો માટે તો બીજ બહુ જરૂરી છે બીજ ખેડૂતોને પાક વીમા વિશે પણ જાણકારી આપવી જોઈએ.
ઘણા ખે
અને રોજગારનું શું?
મારા મતે ગામમાં નાના ઉદ્યોગો શરૂ કરવા જોઈએ.
જેમ કે પાપડ, અથાણા, હસ્તકલા, દૂધ ઉત્પાદન વગેરે જેવા
હા, તેથી રોજગાર મળે ગામના લોકોને અને તે લોકોને શહેર માં જવા નથી પડતું. તન. હા, જેથી લોકો શહેરમાં કામ શોધવા જે ન જાય.
મહિલાઓ માટે પણ સહારી હોવી જોઈએ, આ પાપડ અને અથાણા ઉદ્યોગમાં. જેથી મહિલાઓને જૂથ બને અને તે દેશના ગ્રામના વિકાસ માટે ઉપયોગી થાય.
સાચું મહિલાઓ નાની બચત કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
આજકાલ ઘણા ગામોમાં મહિલાઓ સફળ ઉદ્યોગો સાહસિક બની રહી છે, જેથી ગ્રામનો વિકાસ વધારે જલ્દી થઈ રહ્યો છે.
અને મહિલાઓ પણ આગળ બહુ વધી રહ્યા છે. આધુનિક દુનિયામાં
ગામમાં ઈન્ટરનેટ હશે તો લોકો ઓનલાઈન બેન્કિંગ શિક્ષણ અને સરકારી સેવાઓનો લાભ લઈ શકે.
વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે, ટેકનોલોજી
રસ્તા અને પરિવહન ની સુવિધાઓ પણ મહત્વપૂર્ણ છે, જેથી ગ્રામ નો વિકાસ ઝડપી થઈ શકે.
ખરેખર સારા રસ્તા હશે તો ખેડૂતો સરળતાથી પોતાનો માલ બહાર બજારમાં લઈ જઈ શકે.
અને બાળકોને શાળા જવામાં પણ રસ્તો સારો રહે તેથી તેઓ તેનું શિક્ષણ કાર્ય સંપૂર્ણ રીતે પૂરું કરી શકે.
હા, વીજળીની સુવિધા વિશે શું કેહેવું.
ગામમાં ચોવીસ કલાક વીજળી હોવી જોઈએ, જેથી તેઓનું કાર્ય સમય પૂરતું પૂર્ણ થાય.
અને સોલાર એનર્જી નો ઉપયોગ પણ વધારે જોઈએ.
હ તેથી પર્યાવરણ માટે પણ સારું કહેવાય અને વીજળી પણ વધે.
સોલ સોલાર પેનલ એનર્જી ના વ્ેથી વીજળીનો ઉપયોગ ઓછો થાય, અને પાણીની પણ તેનાથી બચત થાય.
માટે અ પવનચક્કીઓ પણ લગાવવી જોઈએ, જેથી અ પર્યાવરણીય વીજળી પણ મળે અને પ્રદૂષણ કે કોઈ કોઈ નુકસાન ન થાય પર્યાવરણને.
પર્યાવરણની વાત નીકળી છે, તો વૃક્ષારોપણ પણ કરવું જોઈએ.
એકદમ સરસ દરેક ગામમાં દર વર્ષે વૃક્ષારોપણ અભ્યાન થવું જોઈએ, જેથી સહાય થઈ.
વૃક્ષો હોવા શુદ્ધ રાખે છે, અને ગરમી ઘટાડે છે.
અને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે, જેથી ખેડૂતોને પણ સહાય થાય છે.
ગામમાં રમત ગમતની સુવિધા પણ હોવી જોઈએ.
હ યુવાનોને રમત ગમત તરફ પ્રોત્સાહન મળવું જોઈએ.
જેનાથી સ્વાસ્થ્ય સારું રહે અને ખરાબ આદતોથી દૂર રહી શકાય.
ગામમાં પુસ્તકાલય અને વાચન કેન્દ્રો હોવા જોઈએ, તેમના વિકાસ માટે.
જેથી યુવાઓ સ્પર્ધા સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી શકે.
આજે ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી એસએસસી જેવી તૈયારી કરી મોટી મોટી એક્ઝામોની તૈયારી કરી રહ્યા છે, તેથી તેમના માટે પુસ્તકાલયો હોવા જરૂરી છે.
જો ગામમાં સારી સુવિધા મળે તો તેઓ શહેરમાં જવાની જરૂર જ નહી પડે.
બરાબર ગામમાં યુવાનોને શહેર કરતા સારી સુવિધાઓ મળે તો ગામ ના યુવાનો ગામમાં સારી રીતે તેમનું શિક્ષણ કાર્ય પૂરું કરી શકે ગામમાં યુવા મંડળ પણ સક્રિય હોવું જોઈએ, જેથી ગામનો વિકાસ ચપી થાય.
યુવાન સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમો કરી શકે.
ગ્રામ સભા લોકોની ભાગીદારી પર વધારવી જોઈએ, અને સૌનો સૌ વિકાસ થવો જોઈએ.
હા, લોકો પોતાના ગામની સમસ્યા વિશે ખુલ્લે આમ ચર્ચા કરી શકે એવું હોવું જોઈએ, બધા ગામમાં
આથી ઉકેલ માટે મળી રહેલ કામગીરી શક્ય થઈ શકે.
હા તે લોકો પોતાની પોતાની સમસ્યાઓ ચર્ચા કરે પછી તે લોકો તેની સમાધાન પણ સાથે જ સાથે જ શોધે એવી તે લોકોની સુવિધા હોવી જોઈએ.
આ રીતે ઉકેલ માટે મળી રહે કામગીરી કરી શકાય
તો ટૂંકમાં કહીએ તો શિક્ષણ આરોગ્ય સ્વાસ્થ્ય પાણી ખેતી રોજગાર ડિજિટલ ટેકનોલોજી રસ્તા વીજળી અને પર્યાવરણ આ બધું ગ્રામ વિકાસ માટે જરૂરી જ છે ને
એકદમ સાચું જો સરકાર અને લોકો સાથે મળને કામ કરે તો દરેક ગામનો વિકાસ આવશ્યક થાય અને સહ રીતે થાય જેથી વિકાસ ઝડપી અને તે દેશના વિકાસમાં પણ સ છે
અને જ્યારે દરેક ગામ વિકાસ વિકસિત બનશે ત્યારે ભારત ખરેખર વિકસિત દેશ બની શકે
હ વિકસિત ભારતનું સપનું ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ગામનો વિકાસ થશે અને સાથે સાથે ગામના લોકોનું તેથી જ વિકસિત ભારતનું સપનું પૂર્ણ થશે
હા કારણ કે બધા વધારેમાં વધારે લોકો ગામમાં જ વસાયેલા છે
એથી ગામનો વિકાસ જરૂરી છે અને ગામના લોકો વિકાસમાં ભાગ ભજવે એ પણ મહત્વનું છે
હા જારે બધી સુવિધા મળશે ત્યારે બધા પોતાના જ ગામમાં રહેશે અને બહાર જવાની જરૂર નથી એ લોકોને
તેથી તેઓ ગામમાં તેમની જરૂરતો પૂરતી પાડશે અને શિક્ષણ કાર્ય અને કરિયર બનાવી શકશે
હા તે લોકોને પોતાના પરિવારથી અલગ રહેવાની
અને આવન જવન ન ખર્ચા ઉઠાવવાનું અને વધુ ખર્ચ કરવાની મુશ્કેલી ના પડીે
હા હ
હજ ખુબ સરસ ચર્ચા થઈ
મને પણ આનંદ આવ્યો તમારી સાથે વાત કરીને
સારું હવે થોડી ઘણી વાત થઈ છે આ પર હું નિબંધ અથવા પ્રોજેક્ટ તૈયાર કરી હું મારી કોલેજમાં જમા કરાવી દઈશ સારું હવે મળ થઈ રહ્યું છે મે ફરી કાલે વાત કરીશું
હા હું પણ પ્રોજેક્ટ બનાવીશ અને પ્રેઝન્ટેશન પણ આપીશ જરૂર બાય બાય આવજો